જય શ્રી કૃષ્ણ હલો.
હલો.
હા જય શ્રી કૃષ્ણ કેમ છો? હલો જય શ્રી કૃષ્ણ અવાજ આવે છે.
આવે છે હવે નથી આવતો.
આવે છે મને તમારો અવાજ આવે છે. મને તમારો અવાજ આવે છે બરાબર આવે છે. અવાજ આવે છે હવે?
હા હા હવે આવ્યો અવાજ.
હ મને લાગે નેટવર્ક મળતાથોડી વાર લાગતી હશે એવું લાગે છે.
હા હા બરાબર. તો આજે કયો ટોપિક લઈને આવ્યા છો વાત કરવા માટે?
છું કે બાળપણની યાદો થોડી તાજી કરી લઈએ આપણે. બહુ વર્ષો વયા ગયા નાની જૂની વાતો યાદ કરી જ નથી આપણેે તો એમ થાય છે કે એ બધી વાત થોડી યાદ કરીએ આપડે. પાછા બાળપણમાં વયા જઈએ. હા જે આપણે બધું ગુમાવી ભૂલી ગયા છીએ ભૂલી તો નથી ગયા એ બધી એવી યાદો છે કે આપણા મનમાં છે જ તે પણ ક્યારે આપણે બહાર નથી લઈ આવ્યા તો આજે આપણે સ્કૂલમાં શું કરતા હતા કે આપણે જે વ્રતને એવું કરતા એમાં શું કરતા હતા એ બધું કરીએ.
હા ચાલો બઉ સ સરસ મજા આવે એવો ટોપિક છે.
હું જ્યારે સ્કૂલમાં હતી ને ત્યારે મારા આમ બે ચાર ટીચર હતા ને અમારા એ બહુ સારા હતા મને આમ એના આપણને એની પાસે આપણી માં જેવું જ આપણને લાગે એટલે જરાય અજાણ્યું કેવું આપણને ન લાગે એની પાસે પહેલાના બધા ટીચર એવા જ હતા કે પોતાના છોકરાઓને છે ને બહુ સારી રીતે રાખતા અને આમ લાગણી એ લોકોની સારી હતી આપણને તે હજી જો આટલા વર્ષો થઈ ગયા આપણે આપણા ટીચરને હજી ભૂલ્યા નથી એ લોકોનું ભણાવવાનું હોય કે એ લોકોનું બોલવાનું હોય કે એ લોકોનું સાડીને એવું પહેરવાનું હોય એ બધું જ આ આપણને બરાબર યાદ રહે છે. ના ના હોય ત્યારે શું છે આપડે પછી કોઈ હમ આપડે નાના હોય ત્યારે આપડે કોઈ બીજી ચિંતાય ન હોય આખો દિવસ બસ સ્કૂલે જવાનું ઘરે આવી લેસન કરવાનું મમ્મી એ તો જમવાનું બનાવીને તૈયાર જ રાખ્યું હોય એટલે જમી લેવાનુંને પછી સાંજે પાછા ફ્રેન્ડ્સની સાથે રમા જવાનું બસ આજ આપણું અ રૂટીન હોય.
હા બરાબર છે અને એ વખતે સ્કૂલમાં અ મારી સ્કૂલમાં તો એવું હતું કે દરેક જણે સમાચાર વાંચવાના એટલે પાંચ હેડિંગ હેડલાઈન્સ રોજ વાંચવાની વારા ફરતી બધા વારો આવે એટલે એવું એટલે એને લીધે કેવું છે કે જયારે એસેમ્બલી થતી હોય સવાર પ્રાર્થના પછી ત્યારે પાંચ સમાચાર યોજના હોય એ બધા આખી સ્કૂલ ને એ લોકો પાંચ એ લીધે કોન્ફિડન્સ પણ જે છોકરાઓ ન ટર્ન હોય કે એને સમાચાર પેલા તો વાંચવા પડે. તૈયાર કર આવવું પડે કે શું બોલવાનું છે. અને આટલા બધા ની વચ્ચે બોલવાનું એટલે કે ઘણો કોન્ફિડન્સ આવે એનાથી.
અમારી સ્કૂલમાં એવું હતું સવા પેલા હવે તો બધું શું છે સ્કૂલમાં બધું ક્લાસમાં બધું પ્રેયર ને એવું કર નાખે છે અમારી સ્કૂલમાં તો સ્કૂલ બે ક્લાસમાં મૂકી બાર ગ્રાઉન્ડમાં આવવાનું અને એ લોકો ક્લાસ વાઈસ બધી લાઈન કરી હોય એ લાઈનમાં આપણે ઊભા રહેવાનું અને અ પછી આવી રીતે તમે ક્યો છો એ બરાબર વાત છે આવી રીતે આપણને કીધું હોય કે તમે પાંચ ન્યૂઝ છે પાંચ છોકરાઓને કીધું તમે થોડા અ વાંચીને આવજો સાંભળીને આવજો કાલે તમારે કહેવાનું છે એટલે જે તાર નો કરંટ ટોપિક હોય ને એના વિશે પાં પાંચ છોકરા હોય અલગ અલગ ક્લાસના થોડા હાયર ક્લાસના હોય થોડા નાના ક્લાસના હોય એવી રીતે એમ હાઈસ્કૂલ વાળા વાળા ઈ લોકો આવી તે થોડી વાત કરે આપણને ત્યારનું જે કરટ ટોપિક ચાલુ હોય ને પોલિટિશિયનનું હોય કે કઈ ફેસ્ટિવલનું હોય એના વિશે એ લોકો આપણને ભલે પાંચ બે પાંચ મિનિટ જ આપણને થોડી જાણકારી આપે કે હવે માનો કે રક્ષાબંધન આવવાનું છે તો એના વિશે વાત કરે થોડી કે પંદરમી ઓગસ્ટ હોય તો એના વિશે વાત કરે તો એક આપણું આપને સ્ટેજ કોન્ફિડન્સ આવે આપણને આટલા બધા વચ્ચે આપણને બોલવા હારું લાગે.
હા બરાબર છે અને અ સ્કૂલની અંદર પ્રાર્થના રોજ બહુ જુદી જુદી થતી તી હતી અને ગુજરાતી જે આપડી ભજન પ્રાર્થના છે સ્કૂલ માટેની એ બહુ જ સરસ એ એ હજી આપણા મ ન ગુંજી જીવનમાં એ શબ્દો પણ વણાઈ ગયા છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું કે પછી બીજી બધી જે પ્રાર્થનાઓ છે જીવન અંજલિ થાજો એ બધું જે છે એ આમ આપને ગમે ત્યારે એના વર્ડસ પણ યાદ છે અને ગમે ત્યારે આપણે સાંભળીએ તો આપણને સ્કૂલ ની યાદ આવી જાય એટલું બધું એ જીવનમાં વણાઈ ગઈ છે પ્રાર્થનાઓ.
અમ અમારે એવું તોત એટલે અમારે શું હતું અમારી સ્કૂલમાં જયારે એ હતી ને ત્યારે શું હતું રોજ આવી રીતે ન્યૂઝ તો વાંચે અને પછી ટીચર થોડી વાત કર દે પણ દર શનિવારે છે ને અમારે અડધો દિવસ સ્કૂલ હોય હાફ ડે હોય અને એમાં એમાં તો મોટાભાગે બધી એક્ટિવિટી જ હોય. સ્કૂલે આપડે કોઈ નાટક કરે કોઈ ડાન્સ કરે કોઈ પિક્ચર નું ગીત ગાય કોઈ ભગવાન નું ભજન ગાય કોઈ કોઈ બીજા વિશે વાત કરે. એવી રીત ન અમારો હતો એ બાલ સભા જેને કીએ છે તો એવી રીતનું અમે બધું રાખતા ત્યાં આગળ. તો ઈ ત્યાં એમાં બહુ મજા આવતી આપણને જા ભણવાની આમ અને બધા નાટક કરે કોમેડી નાટક ને એવું કરે તો મજા આવે સાદા ભગવાન ના નાટકે એ કરે એવું નહી પણ આમ સારું લાગતું આપણને ત્યારે એમ
છે દર શનિવારે આ રીતની ગતિવિધિ હોય એટલે છોકરાઓને ગમત સાથે જ્ઞાન મળે અને ખાલી પુસ્તકયો કીડો ના બની રહે છોકરાઓ બાકી ઘણી વાર આપણે જોઈએ છીએ. કે સ્કૂલમાંથી પાસ થઈ ને પછી પણ છોકરાઓને પ્રેક્ટિકલ લાાઈફનું નોલેજ બિલકુલ ઝીરો હોય છે. ઇવન એમને બેંક શું છે એ કઈ ખબર નથી. કોઈ સંબંધ તો શું છે એ ખબર નથી હોતી. પોલિટિક્સ ની કંઈ ખબર નથી હોતી. કે કઈ સરકાર શું છે તો આવી બધી નાટક ને લીધે બહુ જ જીકે પણ ઘણું વધે અને પ્રેક્ટિક લાઈફ સાથે કનેક્ટેડ હોય નાટકો. એટલે આ બહુ તમારી સ્કૂલમાં
અને ભણવાનું તો જયારે ટેન્શન હતું જ નહી જેટલે સ્કૂલમાં ટીચર જેટલું ભણાવે ને એટલું જ ભણતા અને ખાલી એક્ઝામ ટાઈમે તૈયારી કરતા બાકી ઘરે આવીને તો પાછા જમીને સુઈ જાય અને સાંજે પાછા રમવા નીકળી જાય ત્યારે તો બધી રમત કેટલી સરસ હતી. પેલું સંતા કુકડી છે લખોટી નું છે પકડા દાઓ ને એવું બધું તો એવું બધું અમે બહુ રમતા પેલો પ ચીપી રમે ને પતપત તમે એવું બધું ગેમ અમે લોકો બહુ રમતા. હા. ચોમાસા નું સીઝન હોય તો ચોમાસાની સિઝન હોય તો ચોમાસામાં પેલા લોખંડનો સળિયો હોય ને એ પેલો ગારામાં ખૂતાંડવાનો ખીલા ખૂતાંમણી એવું નામ કેને. પછી એને દૂર ઘા કરવાનો એવું બધું રમતો રમતા. ચોમાસા માટેનું. પછી માટીના બધા ચોમાસાની જે માટી હોય ને ભીની માટી એનાથી રમકડા બનાવતા ને એવું અમે કરતા. તો ત્યારનું બધું અલગ જ છે. અત્યારે તો કોઈ કરતા જ નથી. અત્યારે તો બધું ક્લે આવી ગયું છે. કોઈને હાથ ખરાબ કરવા ગમતા જ નથી માટીથી. એટલે ક્લેથી બધા રમકડાં ને એવું બધું બનાવી લે છે. પણ અમારી વખતે ત્યારે એવું હતું. માટીના અમારે એક ચિત્રકામ કરીને સબ્જેક્ટ આવતો ને. એમાં અરે આવી રીતે માટીનું કઈક બનાવી લઈ જવાનું. જ્યારે એક્ઝામ હોય ને ફનલામ ત્યારે ડ્રોઈંગ ન તો હોય જ. પણ આવી રીતે કોઈ પણ માટીનું કઈક બનાવીને જવાનું એવું મારે હતું.
હમ બરાબર છે. બસ બહુ સારી એક્ટિવિટી હતી ની તો. અને એમ પણ કહેવાય છે કે માટીમાં રમવાથી ઈમ્યુનિટી પણ આપડી ડેવલપ થાય છોકરાઓની. અને આજકાલ તો સિટીમાં તો ઘણી વાર છોકરાઓ માટીમાં રમતા હોય તો બીજા પેરેન્ટ્સ જ્યારે ખરેખર એ એક થેરપી ટાઈપ છે કે માટીમાં રમવાથી આપ નેચર સાથે કનેક્ટેડ રહેવાય. અને ઇમ્યુનિટી પણ ઘણી ડેવલપ થાય છે છોકરાઓની. પણ અમુક પેરેન્ટ્સ આ વસ્તુ સમજતા જ નથી.
પેલા તો માટી માં રમતા અને થોડો માટી તે ખાઈ પણ જાતા. તો એ લોકો બીમાર ના પડતા. અત્યારે તો ખાલી માટીવાળા હાથ થયા હોય છે તો પેરેન્ટ્સ એકદમ સેન્સિટિવ થઈ જાય છે. માટીવાળા હાથ થયા. ફટાફટ હાથ ધોઈ નાખે છે એના
હા હા હા.
હમ પછી અમાર
પેલા સ્કૂલમાં આપણને સઉક આવતું હતું. અ સમાજો ઉપયોગી ઉત્પાદક કાર્ય સઉક કા એવો એક સબ્જેક્ટ આવતો હતો તમારે આવતો હતો એવું?
હા હા મને યાદ આવે છે શિવણનું ને એવું બધું જ ને? સમાજ ઉપયોગી કાર્યો કે જે આપડ કઈ હમમ હમમ. મોટા થઈને આપડે કઈક એવું કરી શકીએ એવું એમ પછી પેલો ન્યુઝપેપર માંથી કઈ કટિંગ કરીને લઈ જવાની લોકો ત્યાં શીખ ક્રાફ્ટ નું કઈક એવું. અત્યારે તો ક્રાફટ પેપર આવી ગયા છે ત્યારે તો ન્યૂઝ પેપર લઈ જવાનું જુનું અને સીઝર લઈને જવાની પછી એના તેજ બધું બનાવતા એ લોકો શીખવાડતા.
હા એ તે આપણેને પછી પેલું જેમ કાગળ નું ટ્રી બનાવેને કપાઈને એવું બધું જે હતું ને એમાં આપણને કેટલી મજા પડતી હતી જોવાની કે અરે વા કે એવું સરસ પછી લાંબુ લાંબુ બધું અંદર થી નીકળતું બતાવે કાગળનું મળાવાળડીની અંદર કટ કરીને બધું બનાવવાનું હતું ને એમાં બહુ ફેસિલિટી હતું. એ સેશન
જોઈ ને તો મજા આવતી પણ જયારે આપડે પોતે બનાવતા ત્યારે તો ઓર મજા આવે. હમમ હમમ હમમ હમમ હમમ.
હમમ ફેન્સી ડ્રેસની પણ કોમ્પિટિશન થતી દૂર અને અંમ એક્સપોજર, મળતું હતું. આજકાલ તો ફેન્સી ડ્રેસ ખાલી નાના છો શ્રમ પૂરતું જ મર્યાદિત થઈ ગયું છે.
હું હું હું.
એટલે અંમ, બીજા ત્યાં સુધી જ ફેન્સી ડ્રેસ, કરાવે. લઈ જાય પહેલાં તો, મને યાદ છે. ત્યાં સુધી છઠ્ઠા સાતમાં પણ ફેન્સી ડ્રેસમાં પાર્ટિસિપેટ કર્યું તું, અને ઝાંસીની રાણીને એવું બધું બનાવતા તા એ વખત.
ના અમારે તો મોટા મોટા થયા અમે લોકો ત્યાં સુધી કરતા હતા સ્કૂલમાં એક દિવસ તો એવો કરતા જ ત અમે કે આવી રીતે પ્રસાદી બનાવતા અત્યારે કેવું એન્યુઅલ ડે થઇ ગયું છે ને અમા લોકો ત્યારે પ્રસાદી કરે જયારે અમારું એક સ્ટાન્ડર્ડ પૃથ્વી બીજામાં માંરે જવાનું ને મારકીજ, સિક્થ માંથી સેવન્થમાં ગયા કે સેવન્થ થી એઈમાં ગયા ત્યારે લાસ્ટ ડે અરે પ્રસાદી રાખે, બધા અમે એક બે-બે રૂપિયામાં મારે લયાવાના કોન્ટ્રી કરવાના અને પછી પ્રસાદી બનાવીએ. અને પછી બધા ટીચર ને બોલાવીએ, રૂમ ડેકોરેશન કરીએ ને એવું બધું કર તમે લોકો, ત્યાં જીલ જયારે છેલ્લો, દિવસ હોય ને અમારે સ્કૂલનો ત્યારે
બરાબર હા, સાચી વાત છે. આગણું સારું છે આજ કાલ તો આ રીતે થાય છે પણ બધું આઉટસોર્સ કરી દીધું હોય, નાસ્તા બહારથી મંગાવવાના, ગિફ્ટ આવી જાય જાતે કોઈ કશું બનાવાનું જ નહીં, કંઈ શીખવાડ જ નહીં, કોઈ કંઈ
ઠીક છે, ઘણી બાળપણને યાદ તો આપણે સારી રીતે આમ ને યાદ કરી, તો‌ આજે કરી સ્કૂલ ના દિવસોને બધું કર્યું, મજા, તમાર સભી ને
હા, ચાલો બેસી
ચાલો, જય શ્રી કૃષ્ણ, હા.